હલો કેમ છો?
મજા તું કેમ છો?
બસ મજામાં.
શું કરો છો?
હેલો.
હલો.
શું કરો છો?
બસ કઈ નઈ જો આજે તમારે ઓફિસે રજા છે, ને તો કામ કરું છું ઘરનું
હા અમે તો આજે ફરવા નીકળી ગયા છીએ જો રજા છે ને
હા સારું કેવાય અમે તો બપોર પછી જાશું ફરવા
હા અમે જો કારમાં જ છીએ અત્યારે મેં તો આજે કાલ આજે રજા છે, કાલે રજા છે, ને બે દિવસ નીરજા લઈ અમે રાજસ્થાન બાજુ ફરવા નીકળી ગયા જો.
હ અચ્છા-અચ્છા અમે તો બસ
છે.
આ બપોર પછી બસ અહિયા છે ને એક નવું ખૂયલું છે. ફન વલ્ડ ત્યાં જવાના છીયે. ત્યાં સ્નો પાર્કને એ બધું છે.
ઓ વાહ કઈ જગ્યાએ ખૂયલું છે.
એ દ્વારકામાં ખૂયલું છે, શિવરાજપુર બીચ પાસે
હમ્મ.
એટલે ત્યાં અમે જવાના છીએ.
હા.
કે આમ થોડુંક ઘરનું કામ થઈ જાય ને પછી જાય ને તો પછી વાંધો નાહ આવે એમ કે આ તો શું ડેઈલી જોવું હોય તો ડેઈલી એટલું બધું કઈ નું કંઠાતું ના હોય
હા એ વાત સાચી છે, અમે તો કાલ રાતે ડિસાઇડ કયરૂ કે જાશું આપણેે હમણાં રજા લઈને તો પછી થઈ ગયું નક્કીન વાંધો ના આવ્યો તમે તો જો ખાટું શ્યામ ને બધા જવાના છીએ
હા.
ઓલું તું કેતીતી ને કે તારે ખાટું શ્યામ અમે જઈએ તો તારે કઈક મગાવવું છે? એટલે મે તને ને ફોન કર્યો તને
હા ત્યાં ઓલું આવે છે ને લાઈક કિચેન આવે છે કે હારે હું એ કા સહારા બાબા ખાટું શ્યામ હમારા એવું કઈક
હા.
હા મારે એ ટાઈપ નું જોય છે કે હું ઘરમાં રાખી શકું એને કિચન કે કઈ પણ ફોટો કે કઈ પણ.
હા તો હું તને ત્યાં પહોંચીને વિડીયો કોલ કરીશ.
હા મતલબ છે ને મારે ઘરમાં રાખવા માટે જોઈએ છે કે આમ શું કે આપણે ડેયલી જોવા મળે ને એવી ટાઈપ.
હમ્મ હમ્મ. ને અમે તો બીજે શ્રીનાથી જવાના છીએ. જય પૂર જવાના છી.
હા જયપુર તો બહુ મસ્ત છે પિંક સિટી.
હા રાજે માઉન્ટઆબુ નું નક્કી નથી અમારું.
હા અહિંયા જ અહિંયા આવજો ને રતનપુર બોર્ડર ગુજરાત બોર્ડર છે ને ગુજરાત થી બહાર નીકળીને.
હા. હા ન્યાં એક સ્ટે કરશું નકી નથી હજી.
હા પણ ન્યા આમ તો બીજું કઈ નથી. જોવા માટે નથી બટ ખાલી સ્ટે એમ કરવા માટે છે એમ.
હા જોઈએ હવે રેવાનું તો ક્યાં કરીએ. આજે ખાલી ગુજરાત ની બહાર નીકળવું તો છે અમારે.
હા એ તો નીકળી જાશો નીકળી જાશો.
હા એટલે જ ને જોઈએ હવે.
હા અમારે તો એ માંડ રજા મળે ને તઈ જ એમ થાય કે આવું ક્યાં ફરવા જાય બાકી એમ તો પછી રજા લેવી ને
હા તે અમારે એમજ છે તો આ તો નક્કી થઈ ગયું તો બધાયનું મેં કાલે વરી મેલ ના. નાખી દીધો બે દિવસની રજા નો. તો આપરું થઈ ગયુ તો વાંધો ના આવ્યો બધાયનુ ભેગું.
હા નહી પણ રજા ના હોય ને આપડે જાય ને તો પછી આપડે ય કામ નુ ટેન્શન રે.
હા એટલે જ ને. હું જોઈએ હવે મળી તો ગયો એટલે વાંધો નહી આવે.
હા હવે તો નહી આવે વાંધો.
હા ને એક દિવસ વધારે થશે એક-બે દિવસ તેમાં બીમારનો મેલ નાખી દેશે.
હા એ સારું હો તારે તો.
હા પણ તો હવે શું કરે ગયા છે આટલી દુર તો પછી ફરીને જ આવવું પડે ને. તેને
હા ઈએ છે પણ અમે તો બઉ લાંબી ટ્રીપ છે ને મતલબ આમ વેકેશન હોય ને ત્યારે આજકાલ ની.
હા પણ અમારે હવે બુલાવો આવી ગયો અમારે બુલાવો આવી ગયો. ખાટુશ્યામ નો એટલે
હા એ છે.
તો પછી એનો બુલાવો આવે તો જાવું પડે ને?
હા હો જાવું પડે.
તો પછી, અમે પ્લાન તો કેટલા ટાઈમથી કરતા તા.
અચ્છા, બટ એનો હુકમ હોય તયે જ જવા મળે.
હા એટલે જ ને.
અમને દ્વારકાધીશનો હુકમ થઈ ગયો, અમે દ્વારકા માટે નીકળશું બસ થોડી વારમાં હવે
હા. ન્યા તું જાને તો મારા માટે કંઠી લેતી આવજેને
હા, હા, લેતી આવીશ. પાક્કુ.
દુકાન છે, એના સમોસા એટલા મસ્ત મળે તું એ એના ટ્રાય કરજે સમોસા
એ હા મેં ખાધા એટલે મતલબ મેં ઇન્સ્ટામાં જોયું હતું અને પછી ત્યાં કઈક લીલા ચણા વાળી પાણી પૂરી કે એવુ
હા, ઈ એ બો મસ્ત આવે, ને પછી એક બાપા છ, ને ચા વેચવા વાળા છે. એ ચા ને કોફી વેચે, એની ચા ને કોફી પણ બો ફેમસ છે, મેં પીધી એ છે, બોવ મસ્ત આવે, એ ઈ પણ ટ્રાય કરજે
હા, મેં ઇન્સ્ટામાં જોયુંતું, કેમકે આપડે શું ક્યાંક આમ જવાનું વિચારતા હોય, ને તો આપડા ફોનમાં બી ખબર પડી જાય. ફોનમાં એનાજ રીલ્સ આવ્યા રાખે.
હા, એટલે તું ત્યાં જોજે તો, એક વાર ટ્રાય કરજે તને તન વસ્તુ ત્યાં થી તું છે, ને શોપિંગ કરવું હોય ને તારે તો ના કરતી કેમકે આ કોંઠીને બધું લેવાય, પ્રસાદી ને એ બાકી કઈ કપડા કે પર્સની કેવી કઈ ખરીદી ન કરાઈ ત્યાંથી, બો વધારે મોંઘું મળે
ના ના અમને તો ખરીદી કરવાનો ટાઈમ ભી નઈ મળે કેમકે અમારે છે, ને ઘણી બધી જગ્યાએ જવું છે, પેલા જો અહિયાંથી પેલા દ્વારકાધીશના મંદિરે જાશું હમણાં આગળ ગિરદી બો હોય છે, તો કલાક તો ત્યાંજ નીકળી જશે
હા હા.
ને પછી અમારે નાગેશ્વર, શિવરાજપુર બીચને એ બધી જગ્યાએ જવું છે. સ્નો પાર્કમાં જાવું છે.
ઓહ તો તો તમે આજ મોડા જ નીકળ્યા તમારે આખો દિવસ. ચઇએ.
ના પણ અમે કાલ બપોર પછી આવશુ પાછા.
ઓ તો વાંધો ના આવે.
અમારે એક નાઈટ સ્ટે એ કરવું છે એટલે પછી આજે શું આ બધું. મંદિર નું ને એ બધું પતી જાય, ને દ્વારકાધીશ નું મંદિર નાગેશ્વર. એ બધું પતી જાય ને તો પછ. કાલ સવારના શિવરાજપુર બીચ ને મતલબ એ જ બાકી રહ્યા ફોન વલ્ડ ને. સ્નો પાર્ક.
હા, એ વાત સાચી. અમે તો ન્યાંના ફન વર્લ્ડ માં જઈ આવ્યા છીએ બોહ મજા આવશે.
હા હું પણ એક. પણ જઈ આવી છું પણ હવે પાછું મન થયું તો મે કીધું કે હાલો જતા આવ્યે
હા સાચી વાત છે.
ને હવે તો પાછો શિવરાજપુર માં નવી નવી રાઈડ બી આવી છે બધી. પણ આ વખતે છે, ને આ વખતે છે ને રાજ સોનાની દ્વારકા જોવા જવાનો પ્લેન છે, પણ હવે ખબર નહી દર વખત હુ એમ વિચારીને જાઉ કે સોનાની દ્વારકા જોવા જઈશ જોવા જઈશ પણ મેળ જ નથી આવ
હા, એ તો બેટ દ્વારકામાં આવી છે, ને
હા, પણ મેળ જ નથી આવતો દર વખતે કંઈક ને કઈક આવી જાય
હા
આ વખતે વિચારું નુ કે છે ને શિવરાજપુર નું રેવા દઉં. ને ન્યાં વ્યજાવું
હા હા. શિવરાજપુરમાં અમે અંદર પાણીમાં તો તમને જવા નહી દેએ કેમ કે એ તો એના ઉપર તો પ્રતિબંધ લાગી ગયો છે, અત્યારે તો ત્યાં જોતું હોય એ
હા કેમકે અમે પાણી તો અહિયાં ગમતી જમાંક લેવાય પાણી થી રમો અહી થયું થોડીક વાર માટે
હા, ના ગોમતીજીમાંય મનાય છે, અત્યારે જાબાની
ઓ એવું છે.
હા બધી પ્રતિબંધ લાગી ગયો છે.
બસ તો કઈ નહી સ્નો પાર્કમાં જઈ આવશું ત્યાં મજા આવશે બરોબર. સ્મારા પાલી
સાચું કોણ તો તમે કલાક થી વધારે તો રહી જ ના
ના રહી શકે હા આપડ બહુ ઠંડી લાગે પછી
ઠંડી જ આટલી હોય ને કે માણસ વીસ પચીસ મિનિટ ત્રીસ મિનિટ તો વધી ને પછી એમ જ કે કે હાલો અમે જાય બહાર થઈ ગયું હવે ને છે પાછું અમારો હોલ જોયો છે ને તે
હા
હા બસ આટલું જ છે
હ તું તો એટલી મતલબ અડધી કલાક તો માંડ જો હોય એમાં
હા એમાં કઈ રાઈડ કેવું કઈ તો છે નહી હા એટલે હા એ એટલે તોું કે કલાકમાં તો બહાર આવતા જ ર વધીને
હા બસ તો પછી ત્યાંથી અહિયાંયા જોઈ
હા એક એક એક લસણ પટ્ટી છે એમાં ને એક ટાયર છે એના ઉપર બેસીી નામ ખસેડતા હોય
હ હા નહી જોય તું બીજું કઈ તો એટલું બધું નથી બરફ થી રમવાનું છે બીજું કઈ નથી એટલું
હા એટલે જ ના આ તો માણસોને ફોટાને પડાવે ને એટલે બસ વધારે ટાઈમ હોયો જાય બાકી કઈ
છે કે ઇન્સ્ટામાં પોસ્ટ કરી સ્ટેટસ માં રાખી
હા એટલે જ ને
ઘણા લોકો તો એટલા માટે જ ફરવા જતા હોય કે ઇન્સ્ટામાન વોટ્સએપ માં ફોટો રાખી શકે બધાને બતાડી શકે
કેમ મને એમ થાય કે બધાને દેખાડીને શું મતલબ્યાર
એટલે આમ ગમે બટ એમ નઈ કે કોઈ આ જોશે તો જ મને મજા આવશેવું કઈ નહી આમ સ્પેસિફિક કોઈ માટે ન રાખતા હોય કે આને જલાવા માટે રાખીએ કે એવું કઈ નહી
ના મને ગમે રાખવા પણ ક્યારે મારું મન થાય ને ત્યારે એવું નયી કે ફર ગયા હોય ત્યારે જ મકવા કે આજે હાલ અહીંયા છું તો આની અપડેટ આપ અહીંયા છું તો આની અડેટ આપું એમ નહી પાછા આવી જાય ને પછી મૂકું ને એવી રીતે
તો ચલ હવે હું તને પછી કોલ કરું હવે અમે દ્વારકા જવા માટે નીકળએ
હા હા ભોલે હ
ઓકે બાય બાય
બાય બાાય